હલો
હલો
હલો હા. હા બોલો હા શું કેતા તા તમે?
શું કેતો તો હું ભૂલી ગયો હું.
એ તમે કેતા ને ને નાનકડા ને જ કામ કરવું પડે ઘણું ને.
હા એજ એજ નાનકડા ને જ સૌથી વધારે કામ કરવું પડે એમ. નાના હોય એટલે બધા મોટા હોય એ પેલા ઘરના બધા મોટા મોટાને બતાવે તો મોટો કઈ દે કે જા કરી આવ તો એમ કરીને અમને બતાવે એટલે અમારા ઉપર જ આવે ડાયરેક. ને ક્રેડિટ બધા મોટા, ક્રેડિટ છે તે બધા મોટા લોકો જ લે.
એવું કઈ નથી.
હા જેમ કે અમારા અહિયાં બી છે એ બધાથી મોટા છે.
હમ હમ.
તો કામ શું અમારી કને કરાવે ને ક્રેડિટ બધા મોટા લે એવું એમ.
ના અમારા એવા હે ની ને અમારા અ ઈજ્જત થી મને ક્રેડિટ લેવા દે એવા બી એની આ લોકા. કામ ભી ના કરે આ લોકો મને જ કરવું પડે અહિયાં ઊંધું હે. મે નાન નાનકડા અમને બતાવે કામ અમે લોકોનું કામ કરી.
હા પણ એ અમુક ઈ શું છે કે એ સૃષ્ટિને મતલબ આપ અ પૃથ્વી ઉપર બેલેન્સ રાખવા સારું ઈ કરવું પડે ભગવાનને થોડુંક.
અચ્છા અવે જેમ કે મને એમા એમ પૂછ્યું હતું કે અગર જેમ કે હમણાં મારે જેમ કે અ કોલ ખતમ થયા મતલબ સપોઝ બે કે ત્રણ બચ્યા હે એના પછી મને જો નવા નંબર સેડ કરવો તો એનો કોડ મળે કે ના મળે અવે.
હમ મળે ને.
તો કે જેમ કે ત્રણ ચાર દિન બચ્ચા એમ ને તો મતલબ કે જેમ કે એક બે કોલ ખતમ થઈ જશે તો મારો આ થર્ટી ડેઝનો ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે.
હા મળશે તું કર તો ખરી. આ ફિનિશ કર આનામાં હજી છે ને તને બીજા નીચે મતલબ દબાઈશ ને તો બીજા આવશે આનામાં બી એટલે આ ફિનિશ થઇ જાય ઓલો જે સેમ મત વોટ્સઅપ ઉપર મેસેજ મૂક કે ને મને જે સ્ક્રીનશોટ
હા હા.
એવો મેસેજ આ નંબર ઉપર દબ તારે દેખાવા લાગે ત્યારે મને ખાલી મેસેજ કર દેજે એટલે હું તને આપી દઈશ.
પણ આનમાં એને મતલબ કે જઈને ઉઉપેલા વાડામાં ફેમસ હતું. આમ થર્ટી થયા ને તો થર્ટી પછી એને એમ ઉતારતું કે નો ટાસ્ક અવેલેબલ એમ બતાતું તું ઈ બોલને વાળા માં બી રેકોર્ડિંગ વાળામાં બી ને ફોન
હા એમાં લિમિટેડ જ છે એમાં તો થર્ટી મતલબ લિમિટેડ જ છે.
અચ્છા તો આમાં અનલિમિટેડ હોય એમ.
હા આમાં તમને જુવે આમાં છે તે મતલબ અ એ લોકોએ કેપ રાખ્યો છે કે વન એટી મિનિટ સુધી તમે મતલબ ટોટલ કરી શકો એમ ગમે તેટલા કોલ કરો પણ વન એઈટી મિનિટ ટોટલ થઈ જાય એટલે પૂરું.
હમ હમ.
હમણાં કેમ તને મતલબ સ્ક્રીનશોટમાં દેખાયું.
હા હા.
હા તો એવી રીતે એમ.
અચ્છા તો જેમ કે આ નંબર પર તમને હું ફોન કરીશ તો ત્યાં આ નંબર પર વન એટી બી નહી આવે ત્યાં સુધી ફોન કરી હકુ રીતન
યા હા.
અચ્છ
એવું છે.
ઓકે ઓકે અને હમાં થોડોક ટાઈમ લાગ્યો ના ના ક્યાં વરસાદ તમે નવસારી વાળા દો તય અમે લોકોને કન હોય ને.
કેમ વરસાદ તો તમારી કન નતો
હતો બટ કેમ એકદમ તમારા લોકો કેમ આમ ડૂબી જાય તમે લોકો એટલો અય ની અમ નોરમલી આવે ભડકાવીને હલ્યોજાય સટ.
અચ્છા ના અમારી કને તો બવ ખતરનાક વરસાદ પડી ગયો. હવે છે તે બે દિવસ થી કોરું છે બધું કાદવ કાદવ થઈ ગયું ઠેર ઠેર એ બધું સાફ લાગ્યા છે હવે નગરપાલિકા વાળા.
હા હા બરોબર. અહંયા જેમ કે આવે કેમ આપે લોકો ચણ મ્રત છાંટી આજુબાજુ એટલો છાંટો છાંટો દઈ દે કઈક ભગવાન મન થાય તો
બસ.
બસ એટલું જ.
અચ્છા તો એટલે મતલબ આટલા
આપડો જેટલા મતલબ ઓળખીતામાં છે એમાં સૌથી વધારે વરસાદ વાળા અમે જઈએ એમને.
હ હ તમે તમે તમે જો હૈદરાબાદ માં તો એક ટીપૂ બી ની વરસાદમાં.
આ મતલબ ત્યારે તો કેતા હતા ને. કે થોડીક મતલબ ગરમી થાય એટલે વરસાદ પડી જાય એમ. ત્યાં મતલબ એવું ઝાપટુ ઝાપટુ જ આવે એમ.
અચ્છા.
કોય દિવસ ગયા સો હૈદરાબાદ.
હમ એટલે વર્સ અમે હૈદરાબાદ માં રહ્યા નતા
શું શું કીધું રિપીટ.
એમ કર્યું હું કને એટલો લઈજવ અયા આઈન ની મતલબ એવોર્ડ સિઝન માં. કે વરસાદ ને હોય તો મને એટલોું આઈડયો હોય નહી ભલે માંથી હું વાત અ લાગે.
હજી.
યસ.
મને તો આજે ખબર પડી.
અરે શું શું ક્યાં હતા આટલા દિન.
મતલબ એટલે અ હૈદરાબાદમાં પેલા જનમ ત્યાં છે એમ.
હોવે મતલબ એક સાલની સમથિંગ ત્યાં કન જ જેતી હું બે બે વરષ ની ત્યાં કન હતી પછી અમે લોકો રાયપુર શિફ્ટ થયા
બરાબર છે એટલે હૈદરાબાદમાં તો કયું સીટ
કઈ કઈ સીટ હતી મમ્મી.
ચિંંતલ ચિંંતન.
અચ્છા હા. સાભળ્યું
આ લોકો રેરા ને એ લોકો ત્યાં કને.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ
એલે મે આ આમ લોકોને લગ્ન એટલા માટે જ કરાય ત કે બે બેનું ભેગી રહેે એક સંગાથે સિટીમાં તો આ લોકોને કિસ્મત તો જો ભેગી ન તો ચાતા લોકો તો એનું રહેવું પડ્યું.
હા તો સવાલ જને જેને કે નક્કી શું હોય કિસ્મત ક્યાં લઈ જાય. અમારા એક ફાઈ તે અ મુંબઈમાં મતલબ લગ્ન થયા તા તો હવે એ હમણાં કચ્છમાં રહેતા.
એજ તો. હ ઠીક એ હ હૈદ રાયપુર આવી ગયા ને હૈદરા હૈદરાબાદ થોડોક મજા ના આવે, આમ કેમ બધા અલગ અલગ સિટી ટેસ્ટ મળેલા ને
હા.
સાચો જ.
સરસ અમને બધી જગ્યાએ અલગ જગ્યાએ જવા તો મળશે એ બહાને
હા અહિયાં આવો મજા આવી જશે તમને તો કઈક સારી તમને જેવો પસંદ છે ને માહોલ એવો માહોલ એ રાયપુરમાં મળશે તમને.
એવુ હોય એમ. હા પણ પેલા ફસ્ટ જો તારા લગ્ન થશે એટલે તને તો ક્યાંય મતલબ અમારી જોડે લઈ લેવા અમે બધા ભેગા થાશુ તો હું આવું મતલબ આમ થોડુંક સોલો ટ્રાવેલિંગ ગમે તો આ બધાને ક્યાંક ને ક્યાંક દહેડી લઈ જઈશ, આવશે એટલાને નહી હવે ઘરે બેઠા હશે.
હા તો ઠીેકે ને તો એમ કરજો કેમા ના કેું કે તમને કેમ તમને થોડી ગ્રીનરી ના હું તો હાલીશ હું કા ઘરે રહો.
પણ તારે લગ્ન તને તો મતલબ તને થોડું આવા દે તને થોડું આવા દે ઘરવાળા
એવું કઈ ના હોય, એવું કઈ હોય જ નહી.
એવું જ હોય. હવે ના ના તને ના હલવા મળે પછી બધા અમારી આમું આમ અમે ઘરે આવી એટલે બધા અમારે આમુ ધોડા કાઢે કેમ લઇ ગયા તા કોને પૂછી ને લઇ ગયા
ના ના ના ભાઈ જો જો તમે ત મને મારા વખત જશો ને તમારી યાત્રા સફળ જ નહી. થાય. તમારા લોકોને ગાડી જ ચાલુ નહી થાય, ગાડી જ ચાલુ નહી થાય તમારા લોકો ના.
મીરા હશે
મીરા હશે, પણ એક હોય ને કે જેનું ઘણું મન હોય ને ઈ રહી જાય તમે લોકો ને ગાડી જ ચાલુ ન થાય ઘરઆંગણા માં તમે લોકોની ગાડી જ ને ચાલુ થાય તમારે જશો કેમ?
તારે ઘરે રેવાનું છોરા હાચવવા.
વાહ હું કા છોરા સાચવવું, વાહ કુછ વી એને. ના ભાઈ છોરા વોરા મારા થી ના હચવાય.
સાચવાય હવે એટલા નાનકડા નાનકડા તો હોય એને શું તારે ના સાચવાશે.
વાહ મને એટલું એક્સપિરિયન્સ થય નહિ કે નાનકડા છોરાને હા ચવાનું મને કેમ ખબર પડશે કે રોવે તો એને સુ ખપેલું એને
એક નવસારી થી એક હૈદરાબાદ થી બે ત્રણ હશે હવે
ના ભાઈ સોરી હું હું એવી મીરા ને મીરાને બહુ વક્રતા આવડે છોડાનું
હા પણ ના ના એવું નથી હવે જો એક તો તારા મતલબ મેરેજ હોય ઉપરથી બહાર આવવા ના મલે ને એ એક્સપિરિયન્સ તારે લેવો આપે એમ તો ભવિષ્યમાં શું કામ લાગે હાથે મમ્મી ને માસી ને બધા તો એની જોડે શીખી લેવાનું એટલા ટાઈમમાં અમે તે જરાક એન્જોય કરી આવી એકાદ બે સ્નેપ પાડીને મૂકશું તને એટલે તું બી જોઈ લેજે.
ના ના ના ના ગાડી તમારી ચાલુ થાય તો મારા વગર
તો અમે ગાડી લઈને નઈ જીએ અમે ટૂક ટુંક કરીને જશે
હા ટૂક ટુક કરીને જય બુક ટુક કરી ને જવ તમે લોકો જઈ જ ની હકો જેવી તમને હું ખપે ને એકદમ ગ્રીન ગ્રીન
હા પેદલ જતા શું તો પેદલ માં તો જવાનું મતલબ ગાડી ચાલુ કરવાનું નો આવે જ નહી ને.
પેદલ જશે તો પછી ક્યાં ભૂકંપ આવી જશે કે થઈ જશે કે તમને એટલી ભીષણ બારીશ આવશે
તો અમે માસીને પહેલેથી જ કેશું બારિશ માં કરતા જ નહી બારિશ માં એ બી જનરલી લગન
ઈ બિન બુલાઈ બારિશ આવે ને એવું એવું કામ હે
હાલ છે અમે ભીંગતા ભીંગતા જશુ પણ જશું ખરા.
તો બધા બારિશ થાય ને અયા બધા રસ્તા બંધ થઇ જાય તો ત્યાં ત્યાંજ જશો મેન તમારો જે મેન સ્કોપ જે મારો અંડરગ્રાઉન્ડ એ
તરતા તરતા લઈ જઈશ બધા ને પણ છોરાને મૂકીને તારાકાને જશું અમે.
હા ભલે જજો જજો હું ભી જોવું
અમે પોતે બધા આવશુ તો અમે તને પકડાઈ જશુ. લઈ જશુ
કઈ પડી ના હોય છોરાની.
તો પછી તારો વારો આવશે ને પછી નેક્સ્ટ મીરા ના લગ્ન થશે ત્યારે મતલબ તારે હાલવાનું એને આપડે આપડા છોરા એમાં ત્રણ ભેગા હાચવશું.
વાહ જરૂરી એ એવું જ કરવાનું.
હા તો લગન હોય એની તો અમે પછી બહાર નું ખાવા ના દે હવે ખાધું ને કશું થઈ ગયું તો.
એવું કાઈ ના હોય નોન સેન્સ કે જે હોય તો
હા રિસ્ક ના લેવાય એનામાં.
એ કઈ ના થાય છોરા પાકા થાય આપડા ભેગા રહીને તમે તે તમે છોરો ને કહી હકો. તેડી ગયા તા ફરાવા તમે
ના ના એમાં કેવાનું આવે જ નહી એમાં ગાળું દેવાની આવે અમે તેડી ગયા તા. તાણા માંથી ખાવાય નથી.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક
રમાડવા મંડે શું કે એરી.
જેલસી જેલસી.
અચ્છા એવું હે એમ.
લાગે એમજ એક છોરી છોરીને જ સમજી શકે એવખતે
શું જોયે રમાડવા હારું છોરો કે છોરી?
અ તું તો તુમલો કે ઉપર તુમ જો દેના હૈ વો
એવું નય પણ વધારે શું ગમે?
આઈ થિંક મને એમ લાગે ખબર નહીં હવે. છોરા ઠીક હોય.
છોરું ગર્લ બોય
છોરીયું તો રોતે જ ના પરવા રોતડી.
અચ્છા.
હે?
એ તો સિસ્ટમ છે કે ગર્લ્સ ને ઓલવેઝ બોયઝ જ ખપે. ને બોયઝ ને ઓલવેઝ ગર્લ્સ જ ખપે.
હા એ તો હે. હવે એ તો હે જ યુનિવર્સલ પ્રોબ્લેમ. તો પછી શું.
હા. મને છોરી જ ખપે છ.
હવે ઝટકાતા ની પસી બે માળ.